મજામાં તમે? હલો.
હમ્મ.
આવે છે મારો અવાજ તો તમને?
હમ્મ. હમ્મ હ.
હલો.
હમ્મ. હમ્મ.
હલો.
મારો અવાજ આવે છે તમને
હા હવે આવ્યો તમારો અવાજ હા મને
હમ્મ બોલો શું કરો છો?
બસ આ બેઠા જમીને તમે?
તમે શું કરતા તા?
અયાદ કરતી તી તમને
હમ્મ. શું ચાલે છે તમારો અભ્યાસ બધું બરાબર છે.
કેવું છે તમે પ્રવાસ પ્રવાસ ગયા કે નહી?
ગણપતપુરા અરણશ બધે ફરી ને આયા
ઓ સારું કેવાય હો તમે તો બહુ હમણાં ના ફરો છો નઈ?
કેવું છે બધું સારું છે સારંગપુર ને બધું જોવાલાયક છે?
અમે ચાર ફ્રેન્ડ ગયેલી અમે ટોટલ અ તો રે અમારે અહિયાં થી આપડે સાત વાગે બસ ઉપડ્યા છે. અ અને પેલા ઓનેજ લઈ જાય માતાજી નું દર્શન ઘણા ટાઈમ બસ ઊભી રે પછી પૂરમાં સવા અગયારે કોણ છે પછી સવા અગિયાર થી પછી બસ ત્યાંથી એજ બસ એક વાગે ઉપડી જાય રિટર્ન આપ સિટીમાં તો બે કલાક ત્યાં દોડ પોણા બે કલાક હલો. હલો. હ.
હા
હલો.
લો
હા બોલો બોલો
હલો.
હલો બેન તમારૂ નેટવર્ક ઇસ્યુ છે હલો.
હા નેટવર્ક નું પ્રોબ્લેમ છે ત્યાં વરસાદ નું મોસમ છે ને એટલે એવું થાય છે હા.
તમે જ ફરી ને પછી સાડા જુઓ ને અમે ત્યાં સારંગપુર દર્શન કર્યું ત્યાં જમ્યું પછી. હમ્મ. .
મને આવે છે તમારો અવાજ. તમને નથી આવતો મારો અવાજ?
હવે આયો બોલો
હમ્મ. અત્યારે તો તમને મજા આઈ ગઈ હયશે ન‌ઈ વરસાદની માં પ્રવાસમાં જવાની.
હમ્મ... અમે ગયા હતા રસ્તામાં. વરસાદ આવતોતો પછી અહ ત્યાં અગાળી તો નતો આવતો.
હમ્મ-હમ્મ. સાચી વાત હો. મને તો અત્યારે એટલું ફાઇન ફરવા જવાનું મન ફરવા જવું. ત્યાં બહુ ગ્રીનરી હશે અત્યારે હ.
મેં આગડી ક્યાં આગળ જવાનું કીધું તમે? . હા હલો. ના હમ્મ. ના નથી આવતો હલો.
હલો.